હલો હા હેલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજામાં છું તમે કેમ છો.
બસ હું પણ મજામાં છું આજે તો બહુ દિવસ પછી યાદ કરીને મને.
હા એજ ને હું પણ વિચારતી હતી કે કેટલા દિવસ થઇ ગયા તમારી જોડે વાત કરી લઉં.
હા મને પણ થતું જતું કે તમને ફોન કરું ફોન કરવું પણ જુઓ ને આ થોડો ટાઈમ જ નહીં મળતો હતો આપણે થોડોક જોઈન્ટ હા રહેતા હોય ઘર પરિવારમાં એટલે
હા એજ ને પરિવાર થી થોડો ટાઈમ નીકળવા પડે ક્યારે આપણને ટાઈમ મળ એટલે જ તો આજ વિચાર્યું કે તમને ફોન કરી જ દઉં તમે બહ બિઝ થઈ ગયા હતા એટલે
હા સારું કર્યું ફોન કર્યું અને એકબીજાને ફોન કરતા રહેવું જોઈએ ને તો સારું પણ લાગે.
હા એ તો છે જ આપણે એક દીજાને એકબીજાને ફોન કરીશું તો તો ટચમાં રેવાના બાકી તો ફોન નહી કરીશું તો પછી આપણને એમ થઈ જશે કે આપણને એટલો ક્લોઝનેસ નહી રહે પછી આપણને
બિલકુલ સાચી વાત છે. બીજું તમારા ઘર પરિવારમાં બધી શાંતિ
હા હવે તો શાંતિ ચાલી રહી છે.
હા બધા મજામાં છે અને આ પરિવાર સાથે રહેવાની એક મજા જ અલગ છે ને આમ એકલા રહેવું અને પરિવાર સાથે રહેવું કેટલો ફરક
હા એ તો છે જ પરિવાર સાથે તો બહુ મજા આવે તમને કેવી ફેમિલી પસંદ છે? જોઈન્ટ ફેમિલી પસંદ છે? કે પછી ન્યુક્લિયર ફેમિલી પસંદ છે?
જો મને બી તો મને તો જોઈન્ટ ફેમિલી તો પસંદ છે જ મને પણ ગમે છે પણ અત્યારે તમે જોવા જાવને તો જોઈન્ટ ફેમિલી બહુ ઓછી જોવા મળે.
હા એ તો ખરેખર સાચી વાત દએ હવે તો આપણે જોઈ શકીએ છીએ કે વધારે વધારે ન્યુક્લિયર ફેમિલી જ હોય છે જોઈન્ટ ફેમિલી હવે ઓછ લોકો વધારે જોઈન્ટ ફેમિલીમાં રહેેવા પસંદ નહી કરે પણ આપણને જો પરિવાર સાથે રહીએ તો આપણને બહુ સારું લાગે આપણને કોઈ પણ આપત્તિ આવે તો પરિવાર સાથે હોય આપણે
હા બિલકુલ જો આપણે સ મતલબ સપરિવારમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને તો આપણે જો કોઈ પણ મુસીબત આવે તો આમાં આપણો પરિવાર સાથે હોય આપણે એકલતા અનુભવતા નથી બધા સાથે મળીને કામ પણ કરી લઈએ. છે અને એકબીજાને સપોર્ટ પણ કરી લે છે આપણી સાથે વાતચીત કરવા વાળું હોય ને તો આપણે કોઈ શેખલાના અનુભવીએ પણ હવે આજકાલ તો જો કોઈ જો અગર કોઈ ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા પણ હોય તેમની મજબૂરી હોય કેમ કે નોકરી ધંધાના અર્થારથે બધાને બા રહેવા જવું પડે અનેટ એ રીતે બી આજકાલ જોઈન્ટ ફેમિલી થોડી ઓછી જોવા મળે છે.
હા એ તો સાચી તો એ તો છે જ કે ભાઈ હવે લોકો બહાર આવી ગયા કામ કરવા માટે તો એ પછી પરિવાર સાથે કેવી રીતના રેવાના તો એ તો છે જ કે આના લીધે હવે આપણે જોઈ શકીએ છીએ કે વધારે કરતાં ન્યુક્લિયર ફેમિલી જોવા મળે છે, પણ હા પછી આમ છે કે ભાઈ આપણે જોઈ શકીએ છીએ કે દાદા-દાદી હોય પછી નાના-નાની હોય એમનીમની એમની જોડે રેવામાં કેટલી મજા મજા આવે આપણને.
હા બિલકુલ અને અને દરેક છોકરાઓય છે ને એમના દાદા-દાદી નાના-નાનીનો પ્રેમ તો મળવો જ જોઈએ, એમના સંસ્કાર એમના અનુભવો બધાને, મળવા જ જોઈએ, અને જોઈન્ટ ફે જોઈન્ટ ફિલ્મ ફેમિલીમાં રહેવાના ફાયદાઓ પણ ઘણા બધા છે, એક તો તમે મતલબ, તમારી બધી જવાબદારીઓ વહેંચાઈ જાય, આર્થિક રીતે પણ તમને એક સહારો મળી જાય, અને આપણા છોકરાઓને પણ દાદા-દાદીનો પ્રેમ મળી જાય, અને એમના ઉછેરમાં પણ એ વસ્તુ સારી છે.
હા એજ ને જેમ કે હવે દા હોય તો એ જૂની વાર્તાઓ આપણને સાંભળવા મળે, અને એ જૂની વાર્તાઓ સાંભળીને આપણને કેટલું મન ખુશ થઈ જાય મને. પણ યાદ આવે કે મને પણ નાના નાની કે દાદા દાદી એ જૂની વાર્તાઓ કેહેતા તો એમાં, મન ખુશ થઈ જત ને પછી તેમના સમયની વાતો કે આ બધું સારું લાગતું. તો
હા સાચી વાત છે, પણ ઘણા લોકો એવું નથી સમજતા ને એમને ઘણા લોકોને હજી ન્યુક્લિયર ફેમિલીમાં રહેવાનું ગમે છે, હા થોડા જોઈન્ટ ફેમિલીમાં થોડી સમસ્યાઓ થાય જેમ, કે તમને પ્રઇવસી નહીં મળે. થોડુંક મતલબ થાય કે કાલ મારે. હોય તો એ થાય પણ એની સાથે એના ફાયદા બી તો ઘણા બધા છે ને તમારી આર્થિક જવાબદારી બી તો બધી વેચાઈ જાય પછી તમને કોઈ આર્થિક સંકટ આવે તો ઘરના સભ્યો કેહેવાય તમને મદદ કરવા એક એકજૂટ થઈ જાય.
એજ નેને હા એજ તો આપણને એમ અહેસાસ નહી થાય સાથે હોય બધા તો આપણને કોઈ પણ ટેન્શન કે કઈ પણ થઈ જાય તો એ પરિવાર સાથે હોય તો આપણની મુશ્કેલી એ નીકળી જાય આપણને ખબર પણ ન પડે. પડે.
હા બિલકુલ સાચી વાત.
ને પછી આપણે તો જોઈ શકીએ કે આજકાલના. પરિવાર દૂર દૂર હોય તો આપ આપણે આ ગ્રુપ વોટ્સપ ફેમિલીના ગ્રુપ જોડે આપણે એક સાથે રહી શકીએી કેટલા બધા ફેમિલી ગ્રુપ હોય છે.
સાચી વાત કરી કે હવે આ સોશિયલ મીડિયાનો જમાનો છે તો એના થકી બી આપણે દૂર રહીને પણ એકબીજાને સાથે છીએ એવો અહેસાસ થાય છે.
હવે તો આપણે જોઈ શકીએ કે એકલા રહેતા લોકો હોય તો એ લોકો પણ ફેમિલીનો અનુભવ કરી શકે છે કારણ કે વિડીિયો કોલ કરી શકીએ છીએ. એ ડેલી એમનાથી જોડાયેલા રહી શકે છે પછી પોતાના ફેમિલીમાં. બધાને ફોન કરી શકે તો મોબાઈલ આવ્યા પછી બહુ બધા ફાયદા પણ થઈ ગયા છે કે ભાઈ આપને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ. ભલે સાથે નહી તો ફોન સુધી ફોન સાથે કે વિડીયો કોલ થ્રુવ કે આવી રીતે.
હા બિલકુલ અત્યારે તો એટલી બધી સુવિધા છે કે આપણે વિડિયો કોલના થ્રુવ બીજુંને આપણે આવું લાગતું જ નથી કે આપણે વર્ષો વર્ષોથી દૂર છે જાણે કેમ કે વિડીિયો કોલ પર રોજ વાતચીત થઈ જાય તેમ લાગે કે સાથે જ છીએ.
હા એજ ને તો આપણને આમ અનુભવ ના થાય. કે આપણાથી કેટલા દૂર બેઠેલા છે આમ થાય કે આપને જોડે જ છે. કારણ કે રોજ વાતો થઈ જાય તો એ આપણને આટલો અહેસાસ થતો નથી.
હા બિલકુલ સાચી વાત છે. તમે પણ જોઈન્ટ ફેમિલીમાં જ રહો છો.
હા અમે પણ જોઈન્ટ ફેમિલીમાં જ ર છે એ તો બ બધી મુશ્કેલીઓ તો આવે જેમકે જોઈન્ટ ફેમિલીમાં આપણને પ્રાઇવેસી તો ન મળે.
હા હા એ તો.
ને પછી આમ પણ છે કે ડેલી પ્રાઈવેસી મેળવા કરતા ક્યારેક પ્રાઈવેસી મળે ને તો એ પ્રઇવેસી ને બહુ ખુશી મળે.
હા એ હા એ તો વસ્તુ છે એ તો મે પણ અનુભવ કરી છે કે મતનલબ પછી તમને તમારી વચ્ચે પ્રેમ બી બહુ રહે કે આ મતલબ એકલા એકલા રહેતા જેણે કે જો હસબન્ડ વાઇફ જ એકલા રહેતા હોય ને તો પ્રાઇવસી જ પ્રાઇવસી કોઈ રોકટોક કરવા વાળું નહીં હોય. આ તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હો તો મતલબ બધા સાથે હોય તો વાતચીત કરવાનો ઓછો મોકો મળે. તો જયારે તમને એવો એકાંત નો સમય મળે તો કેવો સારો તમારો સમય પસાર જાય ને આમ
હા એ‌બો મજા આવે મને પણ હવે યાદ આવી ગઈ કે ભઈ હવે હસબેન્ડ આવે તો એ આપણને કઈક મસ્તી પણ કરે છેડે બી કઈ પણ ન સારું લાગે પછી આમ ડેલી એક એકલા જ રહેતા હોય તો એ પછી ઓછું થઈ જાય.
હા એ વસ્તુ તો મારી સાથે થાય છે. મને અનુભવ છે એ વસ્તુનો હા એ જ ને
તો એ સારું લાગે કે ભાઈ આપણને જોઈન્ટ ફેમિલી માં આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે ક્યારેક આપણને એકલા રહીએ તો ચાલે
હા એ વસ્તુ તો છે.
પછી આપણને પા પરિવાર સાથે મુવી જોવા જઈએ તો એમાં પણ બો મજા આવે પછી આપણે ડિનર સાથે કરીએ તો વાતો કરી શકીએ છે
કામ મા બી કેવી મદદ થઈ જાય ને બધા સાથે મળીને એક કામ કરી લે તો ખબર બી ના
હા હા હા આપણ ન કામ ક્યારે પૂરું થઈ જાય આપણને ખબર ને થોડુંક થોડુંકામ બધા હેલ્પ કરે તો આમાં આપણને ટેન્શન રહેતું નથી અને ક્યારેક આપણને તબિયત ખરાબ હોય તો આપને ટેન શન ના રે
હા એ વાત તો છે ને આજ જો આપણે એકલા ન્યુક્લિયર ફેમિલીમાં રહેતા હોય તબિયત ખરાબ હોય તો પણ આપણે જાતે બધું કરવું પડે કોઈ આપણું ધ્યાન રાખવાવાળું પણ નહીં હોય.
હા એજ ને એજ વાત છે પણ કોઈ કોઈ જોઈન્ટ ફેમિલી વાળા આવા હોય કે એ લોકો આ કોઈ હેલ્ હેલ્પ પણ ના કરે પણ ક્યાંય ક્યાં આપને ક્યાં કોઈ કોઈ જગ્યા આપણે જોઈ શકીએ છીએ કે બો હેલ્પફુલ લોકો હોય છે.
હા એ જ ને.
તો પરિવારમાં લોકો આવા હોવા જોઈએ જે આપણે આપણને આપણની ફિલિંગ સમજી શકે છે. ને આપ આપણને એમની સાથે મજા આવે.
હા બિલકુલ તો જોઈન્ટ ફેમિલીનો ખોરો અર્થ એ જ થાય ને કે તમે પરિવારના બધા સમજ્યોની તકલીફ સમજો જો કોઈ બીમાર હોય તો એનું એટલું તમે ધ્યાન રાખ ખો એને આરામ આપ પો તો એ જ તો છે ને જોઈન્ટ ફેમિલીના ફાયદાને પછી એક ઘરમાં રહેવા છત છતાં પણ તમે કોઈની સાથે બોલશો નહીં આવી રીતે ગુસ્સામાં ફરશો એ માણસ બીમાર છે. એ તો તમે પૂછશો નહીં તો પછી એ નહીં સારું કહેવાય.
હા એજ ને એજ વાત છે. કે ભાઈ સાથે રહ્યા તો પછી આપણને બધાની ફિલિંગસ સહ સમજવી પડે છે.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
પર હામ એજ ને.
પણ મને એવું લાગે છે ને કે હવે ધીરે ધીરે થોડું થોડું જોઈન્ટ ફેમિલી છે ને તૂટતી જાય છે આ બધાને છે ને એકલું રહેવું જ ગમે છે ન્યુક્લિયર ફેમિલી હવે વધારે મને દેખાઈ રહી પછી જોઈન્ટ ફેમિલી બહુ જ ઓછી જોવા મળે.
હા એ તો એના લીધે છે કે હવે લોકોમાં પેશન્સ નથી પછી કોઈ કે આવા લોકો હોય જે કોઈ સમજે જ નહીં. તો એના લીધે પછી આપ પરણે પણ એમ થાય કે એમની જોડે રેવા કરતા આપણે એકલા રિહે તો સારું. તો આવા આના લીધે પણ લોકો ન્યુક્લિયર ફેમિલી પસંદ
જો સાથે રહીને ડેલી ઝ ગડાં કરવા મન મોટાવ થાય એના કરતાં તો દૂર રહીને પ અહ પ્યારમ પ્યાર પ્રેમ સંબંધ બની રે એ વધારે સારું.
હા, એજ વાત આવી જ વા એજ વાત તો કેવા માંગુ હું. પણ તમારી વાત સાચી સાચી છે કે ભઈ સાથે રહીને ઝઘડા કરવા કરતા તો દૂર રહીને પ્રેમ રાખવું એ સા સારો રહેશે.
હા બહુ સાર ચી વાત છે. ચાલો તો પછી આ અમ રીએ આપણે
હા બાય ધ્યાન રાખજો.
હા.